હલો. હા બોલ.
હલો
હા બોલ.
હા કેવું મજામાં?
હા તું?
હા તમે કોઈ દાડો ખાટો સામ ગયા છો ફરવા?
ના નથી ગઈ. મારે જવાની બહુ જ ઇચ્છા છે.
એવું છે? જવાની ઈચ્છા ખાટું સામ સરસ છે જોવાનું.
હા તો મને તમે વધારે ડિટ ટેલમાં કેશો?
હમ. ખાટું શ્યામ છે ને કૃષ્ણ ભગવાન છે પણ અડધું ધડ લગીને જ એમનું આમ ચહેરો છે તમે જોજો તો એ બહુ મસ્ત અને ફરવાનું છે.
હા હા મેં ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં તો જોયેલું છે એ બધું તો થોડી થોડું તો નોલેજ છે પણ ઈન ડીપમાં નથી ખબર.
હમ્મ હમ્મ ખાટું શ્યામ કેવું તહં જયપુર ઉદયપુર એ બધ તું આઈ ગયું તમને આ બાજુ સરસ ફરવાનું છે તમારે ટાઈમ કે પાંચ કે દાડા જેટલું તમારે રહેવું હોય ને એટલું દી એટલા દિવસ તમાર કઈ રેવાય ખાટુંશામ ને એવું તય તમને આમ આલે એવું આમ. પેલું શું કેવાય કોઈડ હા હા ફેસિલટી એવું બધું છે.
બ.
હા ધરમ શાળા નઈ તંબુ જેઉ જ બધેલું હોય એટલે તમે કઈ. ખાટુ હા ખાટુંશામ જાઓ ને તમે પેહલા એટલે તમને પેલા મંદિર ના લઈ જાય તમને છે ને તય આવી રીતના તંબુ બદલા હોય ન તૈયાર રહે. હા નું તમારે પેલા પછી તમને તથી થી હા રાજસ્થાનની તમને છે ને તમને તય પોશાકને એઉ બધા પેરીન તમે તઈ જાઓ ને ખાટું શામ એ પેલા તમારે છે ને ચલ્લો ને એવું બધું કરે પછી એ એન્ડ તમને ચલ્લો ને એવું બધું કરે. તમને એન્ટર કરે અંદર પછી આખી રાત તમને એમનો પ્રગ્રામ બતાવે ડાન્સ ને બધું કરીને. ખાટું શ્યામ માં. એ તમને દ તમ જોવો ને એટલા દિવસ તમને અલગ અલગ લેડીસ ડાન્સ કરે આપડ
વાટની તો ખબર જ નથી.
હમ્મ
હા તમે શું કહેતા હતા?
આવી રીતે કઈ દેવા હમ્મ એટલે તયા સરસ છે ફરવાનું. અને બીજું આમ રે રેગિસ્તાન ને એ બધું છે ને તમારું પણ ને બધે જવું હોય ને અથવા ગાડી એ હોય છે.
ત્યાં આંગડ તો રન પણ ફેમસ છે જ ને ત્યાં આગળથી થોડા કિલોમીટર્સની દોર.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ સરસ તેય ફરવાનું છે હ.
જ્યાં બીજી પણ ભરવા જાય છે ને રાજસ્થાન માં તો બધી બહુ જગ્યાઓ છે ફરવા માટે તો. એક અંબાજી તો છે જ માતાજી નું સ્થળ. અંબાજી તો મેં હું ગઈ નથી પણ મેં સાંભળ્યું છે કે અંબાજી. નીચે માતાજી નું બહુ મસ્ત મંદિર છે. પછી ઉપર ગબ્બર ચડીને જવાનું છે પછી અમદાજ અંબાજી થી થોડીક જ દૂર એક તળાવ છે એ પણ બહુ જ ફરવા માટેનું એક પ્લેસ છે ત્યાંગળ પણ તમે તમે ગયેલા છો અંબાજી?
હા અંબાજી તો ગયેલી છુ અમાર અંબાજી તો ગયેલા છો અમે. તઈ અમુકસા હમ્મ, હમ્મ. તઇ અહીં કઈ મ માતાજીની ફોટો છે ખાલી દીપજ છે જો તત્ છે ખાલી અંબાજી.
છ.
હમ્મ, એટલે અહં તમે રાજસ્થાનને બધે ફરવા જાવ ને બહુ સરસ છે. અને તઈ એનું છે ને તમને અતર આપે ને એ અતર એ તમારે છે ને તઈ તમને એ છાંટવાનું કેને તો છાંટવાનું ઘરે લાઈન આવવાનું કેને તો લઈ ના આવાનું અને પેલું પીછું જે આપે ને હ પીછું જે લઈને આપડે ઘરેથી તથી લઈને આઈએ ને ઘરે તો એ પીછું છે ને પડે જમણી સાઈડ બાંધી રાખવાનું આપે ઘરે ઘરે અથવા મંદિર માં મેલવું તો મેલવાનું બહુ સારું એમ. તો એની કહેવાત છે બધા એમ કેય એ તય મંદિર અગર ખા બોહ શામ હા ખાટુ શામમાં બધા છે ને પીછા લઈને જ બેઠા હોય બધા આપડે કેવું કોઈ પણ મંદિરમાં જે છે ફૂલાને એવું બધું લઈને બેસે છે બાર એવી રીતના તૈયા છે ને ખાટું શામ મો પીછું લઈ જવાનું પડસાદ હોય એવું બધું તમને લઈ જવાનું અંદર. પછી એ લોકો પીછું આપડી જોઈથી ના લઈ લે એ જે છે ને એ બધું લે એવું બધું લે પણ પીછું આપડણે શું કરવાનું કઈ એ લોકોને આપડે ભગવાનને છે ને ખાલી આપ પ્રણામ બતાવી ને પગે લગાડી ને પણ પાછું પીછું વાલે આપણોને. પેહલે આપડા ઘર મો આપડે મંદિરમાં મેલે કે પછી તોલ્લે બધે સારું એમ. બાયણા આગડ એમ અમે તો ગયેલા પણ અમે તો મંદિર માં જ મેલ્યું છે. અમે ભાઈને નહી બાધ્યું કારણ કે પીછું જેટલું સરસ છે ને
હા.
આમ પેકિંગ કરી ના લે આપડે પીછાને. બહઉ સરસ છે ફરવાનું તહી હારું છે. ઉદયપુર ને બધે. અમે એક જ વાર ગયેલા આ અવડે આ તો ચાલ્યું નહી ફરવાનું તો અતા લગીન હવે અતાલ લગીન ચોટીલા અને એ બધે ફરતા હતા આ ફેર ખાટું શામ જઈને આયા વેકેશન માં.
એની સ્ટોરી તો કદાચ મહાભારત રિલેટેડ છે કઈક ખાટું શ્યામે એમ હતું કે એમને આખું મહાભારત જોયેલું છે. ભગવાને વરદાન આપ્યું હતું કે તારું મન રામ બનશે એવી કઈક સ્ટોરી
હ આ તો ખાટુસામ તો અવડે ફેમસ થયું પેલામાં નાતું પેલા સિરડી નાસિક ને એ બધી જ ફરવા જતા હતા ને હા, તો અવડે અ ખાટું શામ હમ્મ હમ્મ.
તે એનું જોઈને તો અમદાવાદમાં પણ અહીંયા આગળ કોકે બનાય્યું છે ને ખાટું શ્યામનું મંદિર કઈક તો સોપારીનું પાને આપે છે એવું કઈક.
તેવું ના એ અમદાવાદનું નો તો બઉ
એટલે મતલબ એવું નહિ પણ મેન મેડ જ છે અહીયા આગળ જે બનાવ્યું ને એવી રીતે નથી બનાયુ.
હમ્મ. પણ આ તો તમે તઈ બાજુ ફરવા જાવ ને તો તમને ઘરે આવવાનું મન જ ના થાય એ ટલું સરસ ફરવાનું છે તય ખાટું શ્યામ. આ બાજુ તમારે ખાટુંશ્યામ તમારે રેગિસ્તાનમાંને એ બધે ફરવું હોય ને, તો એનાય પૈસા અલગ તમને ગાડી આવી રીતના લઈ જાય આવે, અને ગાડી આખી રેગિસ્તાનમાં તમને ફરાવે, ઊટ બી છે, પણ ઊટનું કેવું બહુ આમ, અમુક ને કેળવો રહી જાય ને એવું રહી જાય ને એટલે આ ફેર ગાડીઓ છે. ખાટુંશ્યમમાં એવું છે હા, એટલે રેગિસ્તાન ને બધું તૈ આબાજુ તો બધું દળ જ આયી. ગ્યું ને આ બાજુ તો કશું તમને આવું, જમીન ને એવું બધું જોવાનું ના મલે તમને એવી એવી જગ્યા બધે પરવાન મલે રેતું એવુ, હ રણ જ જોવાનું મળે એટલે તમને કશું મળે નહી એમને એમ ખાલી ફરવાનું ને એવું, છે કશું બઉ આમ ને,
તો ભીડ પણ બહુ જ થાય છે ને,
હા તે ખાટુશ્યામ અવડે ફેમસ થયું એટલે હવ બધું પબ્લિક છે ને, ગુજરાત નું ને એ બધું એ બાજુ છે હ હ, એ બાજુ જ જાય છે બધા અત્યારે ફરવા અમે બે જગ્યાએ, ફરેલા ખાટુંશ્યામ ને આખું એ બાજુ બધું, ફર્યા પછી ફરી ના આયા ને એટલે પછી, ફરી પાછું આ ઉનાળામ તો આપડે વોટર પાર્ક ને એ બધે ફરીએ, પછી વોટર પાર્ક નું ગોઠવેલું અમને અમે,
પણ ઉદયપુર પણ મસ્ત જગ્યા છે ત્યાં આગળ તો એક એવી જગ્યા છે. કે તમે જાઓ ને તો બધા રાજસ્થાની નું કલ્ચર છે ને એ, પ્રમાણે તમને અલગ અલગ એ લોકો ડાન્સ પણ બતાવે આપણાને તો, ખાલી એટલું જ છે કે લોકો ઘુમર ડાન્સ પણ કરે પણ ઘુમ્ એ લોકો એ સિવાય, પણ અલગ અલગ એ લોકો ના કેટલા ડાન્સ હોય છે એ પણ કરે પછી, પેહલા ના ખબર આપડે પેલું પેલા પુતલા પુતલી નો ખેલ જોતા તા, એ પણ એ એક જગ્યા છે ત્યાં આગળ તમે ટિકિટ ભરીને જાવ ને તે, બ બધું એ અંદર બતાવે છે બાકી બહાર તો તમે આમ લો કલ ફરવાર નીકળો ને ત્યાંગે ઉદયપુર, ત્યાં આગળ તો એ લોકોન ટ્રેડિશન જોવા જ ના મળે એમ બધું અત્યારે, મોર્ડર્ન થઈ ગયું છે.
હમ હમ,
એ લોકોનો જે પહેરવેશ પણ આપડે જે ચનિયા ચોલી વાળો હતો ને એ પણ ત્યાંગ કોય લોકોમ જોવા જ ના મળે માન કોઈ, ટુરિસ્ટ ફરવા આવ્યું હોય ને એમાં જ જોવા મળે. એ જે અંદર મેં જે કીધું ને ડાન્સ કરે છે એ લોકો પહેરે ને બસ એમાં જ, જોવા મળે બાકી તો એ લોકોનું કલ્ચર જોવા, નહીં મળતું અત્યાર પછુ શું મોર્ડર્ન થઈ ગયું છે.
હમ્મ એ લોકો એમના જ કપડાં પહેરે પણ રાજસ્થાની, અને તમે તમે એન્ટર થાવ ને અંદર પહેલા તો, અ પગથિયા વારું છે ઉપર ચડવાનું પછી નીચે રમ બધા તંબુ બોધેલા હોય, બધી અંદર સુવિધા હોય. તમે જેઠાલાલ જોયું છે, સિરિયલ જોવ છો તમે જેઠાલાલ.
હા હા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, એમાં નતું બત તાયુ એ લોકો ફરવા ગયેલા આવી રીતના તો કેવા તંબુ બોધેલા હોય એવી રીતના તંબુ બોધેલા હોય તઇ રાજેસ્થાન
અચ્છા અને એમા જ રેવાનું હે ને જેટલા દિવસ રહેવું હોય એટલા દી
એમા જ એમ તમે જાવ ને એટલે તમને પેલા એન્ટર થાવ ને એટલે એક બે લેડીઝ તઈ આગળ ઊભી હોય. એક જણ તમને ચોલ્લો કરે એક જણ ચોખા ચોટાડે ને એવું કરે આપડ ને
એ તંબુમાં પૈસા લે?
હા તંબુના પૈસા હોય.
એટલે ત્યાં આગળ હ ત્યાં આગળ હોટલ્સ નહિ હોતા તબુ હોય છે હે ને.
હા તંબુમો તંબુ તમાર રેવાનું તંબુ નો જે ચાર્જ હોય ને એ તમારે આપવાનો હ એવું.
અચ્છા.
એના એનાય પૈસા લે એમનેમ તમને ના કરે.
આ તો કોક દિવસ જઇએ તો કામમાં આવે ને કોક કીધેલું હોય ડિટેલ્સ ખબર હોય તો.
હમ્મ આમ તો ખર્ચો થાય તમે જાઓ ને એટલે. પણ તમને તઈથી આવાન મન ના થાય એ વશ જગ્યા સરસ છે. ઉદયપુરને એ બધું ફરવા જા અને પાછું ઉદયપુરમાં તો તમને જોવાનું સરસ કિલ્લાને બધું સરસ હોય જોવાનું
હા એ તો ખબર જ છે.
હ. હમ્મ. સિટી પેલેસને એવું બધું છે ને એ બધું જોવાનું બહુ સરસ છે ઉદયપુરને બધે
હા હા એ તો ખ્યાલ છે ફોનમાં રીલ્સમાં બધામાં જોઈએ એટલે.
હમ્મ. ઉદયપુરને બધે તો મસ્ત હમ્મ. હમ્મ. હમ્મ એ સરસ છે જોવાનું તમારે તઈ અ. એકવાર તઈ ટ્રાય તો કરજો ફરવાનો. હા ઉદય પુરના તો કિલ્લા ઉપર લેખ બી એમ સરસ હોય વાંચવાના ને એવું બધું. કિલ્લા હે ફરી હમ્મ.
સારું તો થેન્કયુ આટલી ડિટેલ્સ આપવા માટે રાજસ્થાન વિશે.